હલો
હલો
હલો
હા જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ
કેમ છો મજામાં
હા હા મજામાં તમે કેમ છો
બસ હું પણ મજામાં
હા તમે ક્યાં જઈને આયા અત્યારે
હું તો જુનાગઢ ગઈ હતી
હ હા તો આપડે હવે દ્વારકા જવાનું પ્લાન કરવાનું હતું ને
હા કરવાનું તો હતું બધા હા પાડે તો જઈએ આપડે
હા તો પછી કેટલા દિવસ માટે જવું છે અને કોણ કોણ જવાનું છે એવું
જો આપડે તો ચાર છોકરાઓ છે અને સાત છોકરીઓ એ તો છે જ અને પ્લસ આપણેે ચાર પાંચ દિવસ નો ટુર કરીશું
હમ કેવી રીતે જવાનું છે તો
જો અહિયાંથી તો કોઈ બસ કેવું મિની બસ કરી લેશું આપડે એ તો છોકરાઓ જોઈ લેશે આપડે એનું તો ચિંતા નથી એટલે વાંધો નથી
તો પછી અ ટ હોટલ કેટલા થયા તો એવી બસ જોવી પડશો ને
દસ જણાની બસ આપણે કરીશું બરાબર દસ સીટો હોય એની
હમ હ હ
બરાબર આપડે પેલા ચોટીલા જઈશું
હા
પછી દ્વારકા
તો ચોટીલા રેવાનું પછી ચોટીલા દર્શન કરી નીકળી જું
ના- ના ચોટીલા એક દિવસ એવું હશે ને તો ત્યાં સ્ટોપ કરશું. અને પછી દ્વારકા. જઈશું દ્વારકામાં દ્વારકાથી તે દિવસ નીકળી પછી ઓખા જઈશું ઓખા બે દિવસ રોકાઈશું.
એવી રીતે બરાબર
ઓ. હમ હમ બરાબર પછી આપડે ગીર સોમનાથ કે એ એ સાઈડ જઈ આવશું પર્વત ચડી આવ શુ આપડે
હા તો એવું બી કરીશું
સવારના વહેલા ચડી જવાય તો દસ વાગ્યા સુધી આપડે પાછા નીચે ઉતરી જઈએ
હ એટલે પછી અ વાંધો ના આવ્યો બપોરે બો તડકામાં
હા એ તો છે, પછી આ આપડે શિવરાજપુર જઈશું બીચ પર આવે બીચ છે ને એ.
હા- હા
ત્યાં દ્વારકામાં તો ત્યાં બી જઈશું આપડે. મજા આવશે.
હા એજ-એજ દ્વારકા. ત્રણ ચાર દિવસ એવું હશે તો રેઈસુ.
હા એ તો રહેવું જ પડશે કેમ કે ત્યાં તો બહુ બધા મંદિરને છે. એટલે ત્યાં ફરવાની બી મજા આવે અને બધા ફ્રેન્ડ્સ જોડે જઈએ થ તો ઓર મજા આવશે.
એજ- એજ
હું ઓલરેડી એકવાર જઈને આઈ છું બટ આ તો તમારા બધા જોડે ફરીથી જઉં છું.
હા ફ્રેન્સ જોડે
હા એટલે જ તો બરાબર તમે ક્યાં ગયા તા ફરવા સાંભળ્યું છે તમે ક્યાંક ફરવા ગયા તા?
હા હું હમણાં જ ઉજ્જૈન જઈને આવી ઉજ્જૈન ગઈ અને ઓમકાલેશ્વર અને ઈન્દોર
બરાબર મજા આઈ ત્યાં જઈ ને?
હ ઉજ્જૈન દર્શન કરવાના હતા તો એ કર્યું અને આડતી રા રાત્રે ની રાત્રે જે આરતી હોય ને એ આરતી કરી તી બો મસ્ત બો મજા આઈ
બરાબર
હમ.
સરસ. ત્યાં તો મજા જ આવે ઉજ્જૈનની આરતી લેવાની તો બોજ મજ
હા એજ પેલા એમાં બુકિંગ કરવાનું એવું બધું હોય છે, એવુ તો આરતી થાય એમ
હમ હમ બરાબર
હા.
બોલો બાકી બ ક્યાં જવું છે, કોઈ જગ્યા તમને ખબર હોય તો?
દ્વારકા પછી
દ્વારકા પછી દ્વારકા પછી નો પ્લાનિંગ કરીએ આપણે કઈ નો? હમમ. અત્યારે દ્વારકા નો તો આપડા મહિના પછી પ્લાન થાય અત્યારે તો કોઈ ફ્રી નથી.
અ કેમ કોઈ ફ્રી નથી?
જે બે ચાર જણા છે, એ લોકો કેતાતા કે થોડું કામમાં થોડા બિઝી છે, તો કે મહિના પછી હવે ક્રિસમસ આવશે ત્યારે છુટી મલશે તો ત્યારે જઈશુ છુટી પર
બરાબર તો પછી ત્યારે જ રા
હમમ. ક્રિસમસની મોસ્ટ ઓફ બધાની છુટ્ટી મળે તો ત્યારે જઈએ આપડણે પાંચ છ દિવસનોો ટૂર કરીએ.
હમ બરાબર છે.
હમ. જોઈએ છોકરાઓને કહી દે શું કે બસ નું એ લોકો કરી દે. અને હોટલ ની બુક કુકિંગ તો અમે લોકો ગયા હતા ને એટલે અમને મારા જોડે બધાના નંબર છે જ. તો એ બુકિંગ ન હું કરાવી દઈશ.
હા પણ આપણે વહેલા કરાવીએ તો પછી
તો પછી ડીસ્કાઉ મળે ને હા મળશે ને એટલે જ તો. હું એજ કહ છું કે આપડે એક વાર બધાને પૂછી લઈએ કે આ તારીખ થી આ તારીખ ના વચ્ચે આપણેે જઈશું તો બધા ન અનુકૂળ હોય તો આપણેે. હોટલ બુકિંગ કરાય દઈએ
હા એટલે વેલા બુકિંગ કરાએે ને તો પછી ડિ
હા એતો
એટલેતા પેલા
જવું છે બરાબર અને ત્યાં તો ગાઈડ પણ મળશે અમે જે હો તલ કઉ છું ને ત્યાં કને એ લોકો જાતે આપને ગાઈડ પણ આપે. કે આપને બધી જગ્યાઓ ફરવે એમ
આ તો બસારો દુધ
એજ તો આપણે આપડે નવા ગયા હઈ દ્વારકામાં તો કેટલા મંદિર છે. તો એને એક એક મંદિર બધા ફરાય છે એવું નથી કે એક મંદિરે અમે નથી ગયા.
હા એટલે એ જ આપડણે ગાઈડ લઈએ તો પછી વધારે આઈડિયા આવે.
હા એજ તો અને દ્વારકામાં મેં ગૌશાળામાં ગયા ત શું મજા આવી ગઈ.
કયા મંદિર માં ગયા તા?
ગૌશાળામાં ગૌશાળામાં ગયા તા.
અચ્છા ત્યાં તો બધી બહુ ગૌશાળા છે.
હા હા બરાબર. મજા આવે છે ત્યાં ક જઈને.
હા મેં તો ક્યારેય જોયયો નહી.
મેં તો ક્યારેય જોયો નહી દ્વારકા. બરાબર હા મેં તો જોયું છે મને તો ફરી. જવાની એક્સાઇટમેન્ટ છે.
હા.
મજા આવશે બહુજ મજા આવશે ત્યાંથી પાછું આવવાની ઈચ્છા નહીં થાય.
હા મેં સાંભળ્યું ત્યાંનું બ્રિજ ને એ બધું નવું બન્યું છે નવું થયું છે. એટલું સારું હવે અત્યારે બની ગયું.
હા એ તો છે ના એ નવું બની ગયું છે. સારું મજા આવે ત્યાં ક ફોટા લોકો બહુ જ પાડે.
હા તો બસ મસ્ત ફોટો.
આપડ કેમેરો છે ને આપડા એક ફ્રેન્ડ જોડે કેમેરો આપડે જોડે લઈ જશુ. હ જરૂર નહી. પડે કેમેરામાં તો એક વારમાં મસ્ત આવી જશે ફોટો આપડા
હા
સરસ મને તો બહુ એક્સાઈટમેન્ટ થાય છે ક્યારે બધા હા પાડે ને જઈએ
હા જમવાનું બી બનાવીને લઈને જવું પડશે ને થોડું નાસ્તા જેવું
હા એ થોડુંક ઘણું નાસ્તા જેવું બનાવીને લઈ જશું બાકી તો બધા હોટલનું જ ખાવા વાળા છે કોઈ ઘરનું તો લઈ જવાનું નથી.
હા એતો છે પણ આપડે ગાડીમાં જતા હોય એવું અને આવતા ચાલે એવું હા ઈતો
અને હા આપણે અહિયાં થી નીકળશું ને ત્યારે જે દિવસ આપણે ચોટીલા રોકઈશું, ત્યાં કને બી હોટલ છે તો એ ત્યાં આપણે રાત રોકાવી પડશે. તો ત્યાં કને હોટલ વાળા જ બધું પ્રોવાઈડ કરશે.
એ
હ હ. ત્યાંનું જ એવી રીતે જ હોટલ ને આપણે બધી બુકિંગ કરીશું.
બરાબર કે બધું ઇન્ક્લુડ જ હોય હોટલ વાળા સાથે.
હા? બધું હોટલ માં ઇન્કલુડજ હશે ને હા હા બધું બધું બધું ઇન્કલુડ ગાઈડ પણ ઇન્ક્લુડ જ હોય અંદર એને બધી ફીસ ને બધું
હા બરાબર છે
હા તો પછી એવી રીતે જ બુક કરી હા એજ ને તમે લોકો લોકો ગયા તા ને એટલે અમને ખબર છે અને મારા જોડે બધા ના નંબર ભી છે તો બધા ખાલી હા પાડે ને તો ખાલી આપણે કન્ફર્મ કરી દઈએ બુકિંગ કરી દઈએ ને તો કઈ પ્રોબ્લેમ ના આવે પાછળ જતા
હ હા તો એ જે પેલા બુકિંગ કરી દે તો પછી ખબર પડે કે કેવી રીતે આગળનું પ્લાનિંગ કરવાનું
હમ એજ તો આપણે કરાઈ દઈશ બુકિંગ એકવાર આજે સાંજે બધાને ફોન કરીએ આપણે કોન્ફરન્સ કોલ કરીશું.
હા.
છે કે પ્રમાણે બધાને અનુકૂળ આવે પછી આપણે બુકિંગ કરાઈ દઈએ.
હા તો પછી એવું જ કરીએ બધાની સાથે બધા નો લઈ લઈએ. કઈ ડેટ પર જવાનું ને
હમ્મ, બરાબર. હા, સારું સે એ તો.
હમ્મ.
બરાબર કેવુ ઘરમાં બધા મજામાં?
હા મજામાં, તમારે કેવું ચાલે તમારી બેન એક્ઝામ હતી
એ બી સારી ગઈ એક્ઝામ મારી.
બરાબર છે.
બરા હે એમને તો એમને એ તો આવવાના જ છે. ના ના એતો આવાના જ છે. હમ્મ. એજ તો. બધા જોડે જઈએ તો મજા વધારે આવે. હમ્મ. હા એતો છે, સરસ. આપેડે જઈશું ચલો તો, આજ રાતે આપડે કોન્ફરન્સ કોલ કરીએ અને બધાઇને પૂછી લઈએ, બરાબર?
હા, તો આજે રાત્રે કોલ કરીએ બધા જઈએ. એ નઈ મે પછી પૂછી લઈએ કે કોણ કેટલા વાગે ફ્રી છે અને વાત થશે એમ.
હમ્મ હમ્મ બરાબર, સારું ચાલો જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.